હલો
તમને મારો અવાજ આવે છે. કેમ છો મજામાં છો.
હા ભાઈ મજામાં છુ.
જમીલીધુ કેની તમે
હા હા જમીને જ બેઠો છું હાલમાં
કે મને સાભળવામાં આવે છે કે તમે હાલ હાલમાં સાન તક કરી છે એ સાચી વાત છે કે
હા હા આ વાત સાચી છે મેં હાલમાં જ સ્થળાંતરણ કર્યું છે.
પણ એનું કારણ શું છે તમાર સ્થળાંતરનું.
મારે. બાર બારમી ધોરણ પાસ કર્યા પછી અગારી ડિગ્રી કોર્સ કરવાનું. નક્કી કર્યું હતું મેં એ જય્યારે મેં અગિયાર બાર કરતો હતો ને ત્યારે જ મારું નક્કી થયું હતું કે ભાઈ મારે બાર પાસ બાર સાયન્સ પાસ કરીને કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી કરવાની છે અને એ ડિગ્રી કરવા માટે મેં પોર્ટલ પર ફોર્મ ભર્યું હતું હવે ફોર્મ ભર્યા બાદ મારું મેરિટ લાગ્યું કે ભાઈ તમારું મેરિટ કોઈ સિટીમાં લાગ્યું છે બરાબર તો હવે એ એ સિટીમાં ભણવા માટે મારે મારા ગામને છોડવું પડ્યું હતું.
એવું તમે પેલા ગવ માં રહેતા હતા.
હમ પેલા ગામડામાં જ રેતો હતો.
એવું એવું છે તો તમને સિટીમાં આવીને કેવું ફિલ થાય છે.
હમ હ. ખાસ કહું તો હું તમને પ્રિફર હું તમને એડવાઈસ આપું કે જેમ બને તેમ ગામડાનું જીવનશૈલી સારી હોય છે. ત્યાંના. હમ્મ ત્યા ના લોકો હર સીમ એકદમ સાદું અને સ્વસ્થ જીવન જીવતા હોય છે. એમના જીવનમાં માનવ સર્જિત વસ્તુઓનો ઉપયોગ ઘણુ ઓછો હોય છે તેઓ જેમ બને તેમ વૃક્ષો જંગલો અને ખેત પેદાશ જે પ્રકૃતિ દ્વારા નિર્મિત થયું હોય તેવી વ્ય તેવી ઔષધિઓ તેમજ ઘણા બધા ફરફરાદીઓ છે. જે ખવાય છે. ખાવામાં લેવાય અને અનાજ જોઈએ તો એ બધું એકદમ તાજુંતર અને વિધઆઉટ એની ઔદ્યોગિક ખાતર નાખ્યા વગર એકદમ ગાયોના છાલ મલમૂત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક રીતે ખેતીમાં પકાવેલું હોય છે જેથી જે પોષક તત્વો હોય છે અનાજના તે પોશક તત્વ યોગ્ય પ્રમાણમાં. શરીરમાં મરી રહે અને એના કારણે એમનું જે જીવન હોત તે ઘણું તંદુરસ્ત હોય છે તેઓ જેમ તેઓમાં રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધુ હોય છે આ કારણોસર ત્યાંના લોકો લાંબુ જીવન જીવે છે અને સ્વસ્થ જીવન જીવે છે.
મોટા ભાગે સાભી છ કે શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં સુખ સુવિધા ઓછી હોય છે જેમ કે તમે જણાવશો કે તમારા ગામડાઓમાં જે સુવિધા હતી તે ત સિટીમાં મળી રહે છે કે એનાથી વધારે સગવડો પ્રાપ્ત થાય છે.
હા એ વાત તો સાચી છે હાલમાં જે હું શર શહેરી વિસ્તારમાં રહું છું તો એ જે શહેરી વિસ્તાર છે તેમાં ઘણી બધી સુખ સુવિધાઓ એવી છે કે જે ગામડા ગામડામાં રહેતો હતો અમે ત્યારે ગામડા વિસ્તારમાં ન મળે જેવી કે વેન્ડિંગ મશીન છે વેન્ડિંગ મશીન એક પ્રકારનું એવું સાધન છે યંત્ર છે જેમાં તમે જ્યારે પૈસા નાખો છો ઓનલાઈન ડિજિટ ટલ પેમેન્ટ કરો છો હાલમાં તો તમને ખબર જ હશે ડિજિટલ પેમેન્ટનો યુગ વધી રહ્યો છે. તો આ વધતા જતા ડિજિટલ પેમેન્ટના કારણે આ વેન્ડિંગ મશીનનો વડંગ મશન કરીને એક યંત્રનો શોધ થાય છે અમારી યુનિવર્સિટીમાં આ વેન્ડિંગ મશીન ઘની પ્રખ્યાત છે તેમાં તમારે તમને જ જે વસ્તુ જુએ છે તે સિલેક્ટ કરવાનું ને ત્યારબાદ એ જે વસ્તુની જે કિંમત હોય તે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું ક્યુ આર કોડના જરીએ તમે જ્યારે ક્યુ આર કોડના જરીએ પેમેન્ટ કરો છો ત્યારે એ વસ્તુ તમારે તમને નીચે મળી જાય છે એક બોક્સ હોય છે એમાંથી તમે પ્રાપ્ત કરી શકો છો નીચે પર્યાવરણ આજ પ્રમાણે ઘની બીજી બધી મશીનો પણ છે જેવી કે હાલમાં કોફી અને ટી માટે તો ચાક કોફી માટે બી આવી મશીન છે જેમાં તમારે પેમેન્ટ કરવાનું સાઈડ માટેથી કપ લેવાનો કપ મૂકયા બાદતમારે સિલેક્ટ કરવાનું કે તમે કઈ વસ્તુ લેવા માગો છો વેનિલા કોફી સાદી કોફી કે પછી માત્ર. ઠંડી ચા ગરમ ચા આટલી બધી ઓપ્શન આપે છે જ્યારે ગામડાની વાત કરીએ તો ગામડામાં આવું કશુ કઈ હોતું નથી જે ગલ્લેથી જ ચા કોફીનું બધું મંગાવવું પડતું હોય છે હવે જ્યારે તમારું ગલ્લો કે દુકાન બંધ હોય છે ત્યારે તમારે ચા પીવાની ઈચ્છા થાય તો શું કરવું અને તેમજ તેમજ અ દવાખાનાની સુવિધા જોઈ લો હોસ્પિટલસ શહેરી વિસ્તારમાં કેવા હોસ પિટલ્સ હોય છે.
હા
સુવિધા પન સારી હોય છે ત્યાંની બેડ પણ સ સારા હોય છે માત્ર ને માત્ર કોઈ નાની હમથી બીમારી થાય તે પણ લોકો હોસ્પિટલમાં દોડી જાય છે અને પોતાના સ્વાસ્થ્ય મા ટ બો કાળજીકારારક હોય છે શહેરી વિસ્તારના લોકો એ જતું થવા દેતા નથી
હમ્મ
ન હમ મેં ધારું તો હા બીજી સુખ સુવિધાની વાત કરીએ તો શહેરી વિસ્તાર શહેરી વિસ્તારમાં જે રિક્ષા છે.
રેય સુવિધા મળી રહી છે એમને જેમ કે બસ રિક્ષા સાધન ની મદદથી આપણે ઘણી આ કર્ષનું પરિવહન કરી શકીએ છે એ જેથી સમય સખીનો બચાવ થાય છે જે ગામડામાં મુશ્કેલ પડે છે એવું ને
હમ ગામડા માં જો હો તો બરદ ગારું તો હવે ક્યાં સુધી ચાલવાનું હવે એને છ જતું થવા દેવું જોઈએ હજુ પણ બરદગારાનો ઉપયોગ થાય છે ગામડાઓમાં બોલો
મેં સાંભળ્યું છે કે આપણે કે હુકે જે લોકો સ્થાળાન્તર કરે છે તે મોટા ભાગે આવક ના કારણે કરે છે જેમ કે ગામડાઓમાં આવક નો સ્ત્રોત ઘણો ઓછો હોય છે જેમ કે ગામડા અ ગ્રામ્ય વિસ્તારમાં ર તમે આ એ અન્ય કામ છે માત્ર આજ કામોના આધારથી તે આ આપણે આવક મેળવી શકી છીએ પરંતુ શહેરી વિસ્તારમાં એવું નથી શહેરી વિસ્તારમાં કારખાનો છે શોપ છે અ મોટી મોટી કંપનીઓ છે પછી લાડી ગલ્લાના લારી થોડી એના માધ્યમથી પણ લોકો આવક આવક અ આવક એકત્ર કરે છે તે સાચી વાત છે.
એકદમ સાચી વાત છે મેં હાલમાં જોઉ છું એવા લોકોને જે આવકની આવક આવક વધારવા કારણ વધાર વધારવાના કારણે તેઓ ગામડા વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સ્થળાંતરણ કરે છે પરંતુ એ જ્યારે આવકનું આવક વધારવા કરે છે ત્યારે ઘણીક વાર એ લો કો ભૂલી જાય છે કે એમની જે લાયકાત છે તે લાયકાત એના કરતાં પણ વધુ આવક મેળવનારી હે એ કારણસર એ લોકો ગલત ગલત કામ કરે છે અને પછી એમને જેટલી આવક મલવી જોઈએ તેના કરતાં પણ ઓછી આવક મલે છે શહેરી વિસ્તારોમાં ઘણા બધા કેસિસ મે જોયા છે આ આ થત તુ હોય છે. આ તમારા ખ્યાલથી હમ જે ગ્રામ્ય વિસ્તાર હોય તો ગ્રામ્ય વિસ્તારમાં બીમારીની સંખ્યા વધુ હોય કે પછી શહેરી વિસ્તારમાં
મારા મંતવ્યતી તો શહેરી વિસ્તારોમાં બીમારીઓ નુ એ વધુ હોય છે કારણ કે અ તમે ગામ્ય વિસ્તારમાં જોશો તો તમને એવું કઈ અ કેમિકલ યુક્ત હુ કેય આપણે કેમિકલની મોટી મોટી કંપનીઓ કે જોવા મળતી નથી તે બાજુ શુદ્ધ હવા અને શુદ્ધ પાણી શુદ્ધ નદીનું પાણી અને કુવાનું પાણી પણ પીવાય છે પરંત શહેરમાં એવું હોતું નથી શહેરમાં જ્યાં જે હો અમુક અમુક જગ્યા ગંદકી ઘણા બધા શહેરો એકદમ શુદ્ધ હોય છે પણ સિક નાઈી પસન્ટ જે શહેરી વિસ્તારો છે એમાં તમને ગંદકીનું સ્તર વધારે જોવામાં આવે છે એમાં મોટી મોટી કમનીઓના કારણે હવામાં છ છોડવામાં આવતું પ્રદુષણ નળ નાળામાં છોડવામાં આવતું ગંદુ પાણી જે લોકો પી છે તેના કારણે તે લોકો વધુ એ થાય છે બીમાર થાય છે જે થકી ગામ વિસ્તારમાં એવું થતું નથી એ લોકોને શું કે રોગક શક્તિ પણ સારી હોય છે ગામ વિસ્ રહેતા વ્યક્તિને જેથી બીમા થવાનો ચાન્સ થોડોક ઓછો રહે છે શરીરી વિસ્તાર કરતા ને ગામ્ય વિસ્તાર ને એમ તો ગ્રામ્યણ વિસ્તારોમાં જંગલો માંથી મળતી મળી આવતી જરીબોટો ન ઉપયોગ કરે છે જેથી તે લોકોને દવા કે હોસ્પિટલ જવાની જરૂર પડતી નથી વધારે
આજે તમને મળીને જે મને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર વચ્ચે વ્ચનો જે ભેદની સમજૂતી મળી અને જે જાણકારી મળી તે હું મારા બીજા મિત્રોને પણ જાણ કરીશ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર
તમારા પણ ખૂબ ખૂબ આભાર મે હું ઈચ્છું છું કે આ માહિતી આગળ વધે